હલો હલો. હા હા હું કરો ખા હોય હું કરો તમે
હવે ખૈના બાર અ
હા ખાધ્યુ. હા. તએ ખાદી્
હવ ખાાઈ ખાધીયુ વાસણ ધશયા નાય.
હા હું બનાય તું?
અમારે તો રસના રોટલી
હા.
તમારું બનાય તું, બતર રોટલી હા હું કર આરામ કોમ કાજ? કે
કોય ની આ ઘરમ કેવી પડે છે.
હા તે કુલર બુલર ચાલુ કરો.
હા. અહીયા ખુલા રહે. ચાલું છો.
ચાલુ છે એમને. હા.
હા, હા.
હમ, બારગાન એ બધ
હા, હ.
હમ એવું ઘીજ ક
હા.
હા ભજે છે.
બીજા બધા શું કર છ.
આ બીજા બધ બધ ઊંઘી જ, અમુક ઊંઘી જ અમુક ગમ બજાર જેવા હેડવા.
હા. તમે હું કર્યું વેકેશનમાં?
અમે વેકેશનમાં પ્રવાસ જે હતો દસ દાડ. હ ભાઈ બધા. ખસી જગ્યા જ પછ લગ્ન આવી દે લગ્ન ઉત્સાહ બધોય કર, હા મ્માન ગે લગ્ન તું આ ભાઈ ના ગેલાગા ન તું. હમ. તમે શું કોમકાજ કર્યું ત આખું ઉનારો? ત બે હિજરા? હા. તો અલાગન એવું નતું પ્રવાસ બ જવાનુંને આરામ ના જો?
ના ગરમી બહત એલે નહી જ્યાં.
ઓહો એ તો આજીયત ના લાગે ગરમી થઈ જાય હા. બોલો પસ તો બીજું બધું. સાફર તો ના ના બહુ ગરમી પડી ની બહ. ગરમી પડવન આરામ.
હા
હું કી છે બીજું ક્યાનું કો.
હમ.
હા બોલા.